હેલો
હા હું એકદમ મજામાં છું તમે કેમ છો આજે મને આટલા વેલા કોલ કરી
એવું હતું કે મારે છે ને કોલેજમાં એક ટોપિક અમારે આખો છે ને વ્યવસ્થિત રીતે ત્યાં સબમિટ કરવાનો તો લખીને આપડી જાતે એટલે મને એમ થયું કે લાવતા ને થોડીક માહિતી હોય તો તારીયારી સેર તો મને ક ને હું તને કહું તો એ પ્રમાણે છે ને મારે એ ટોપિક નું એક વ્યવસ્થિત રી તેલો ખાઈ જાય એમ એટલે એમાં છે ને ચંદ્રગુપ્ત મૌર્ય મૌર્યકાળ વિશે લખવાનું હતું. અને એમાં મેં ચંદ્રગુપ્ત મૌર્ય વિશે તો મારે થઈ ગયું છે મે શોકું છે ને થોડું ઘણું બાકી હતું તો મેં કીધું લાવ મેં કીધું એકબીજા પૂછીએ ને તો અ થઈ જાય એમ લખી નાખું તો કાલ મારે સબમિટ કરાવવાનું છે ને તો બધું કરાવાઈ જાય
હા એ તો છે મને મારી પાસે તો છે ને સમ્રાટ અશોકની માહિતી છે પણ એટલે પૂરતી માહિતી નથી થોડી ઘણી છે કે અશોક છે એ ભારતના ઇતિહાસમાં સૌથી મહાન રાજાઓમાં ના એક રાજા હતા તેઓ મોરિયા વંશ ના ત્રીજા શાસકકાળ હતા. અને તેમના સમયમાં છે ને મોર્ય સામ્રાજ્ય તેમની સૌથી મોટી હદ સુધી વિસ્તાર્યું હતું અને એમનો જન્મ છે ને અંદાજે ઇસ્વીસન પૂર્વ ત્રણસો ચારની આસપાસ થયો હતો ને તેમના પિતા નું નામ છે ને બિંદુ સાર હતું. અને તેમના દાદા છે ને ચંદ્રગુપ્ત મોર્યા હતા રાજધાની એમની આજનું પાટણ પર હતું બસ મને તો આટલી જ માહિતી છે એમની
હા તો એમાં તો એવું છે કે મારે છે અશોક સ્તંભ લે અ વિશે મારે થોડી ઘણી માહિતી ખુટતી હતી પણ જો હું તને વાત કરું એમાં તો મને કે છેે કે કદાચ તને એવા કોઈ બીજા આઈડિયા હોય અને તે એ પણ વાંચેલું હોય તો મને પણ થોડુંક જાણવા મળે એટલે એમાં એવું હતું કે અશોકનો સ્તંભ લેખ છે ને ઈ ભારતમાંથી મળી આવેલો છે. તે મોટા ભાગના છે ને સ્તંભો પછી મૌર્ય સમ્રાટ અશોકની છે ને પ્રેરણા બનાવવામાં આવ્યા હતા તો અશોક ના બનેલા કેટલાક સ્તંભો પણ છે જે પચાસ ફૂટ જેટલા ઊંચા અને પચાસ ટન થી વજનના પણ જોવા મળે છે આપડે અને અશોકના સ્તભલેકો છે ને એનું સ્થાપત્યનું ઉત્તમ ઉદાહરણો જે હોય ને તે એક જ પથ્થરમાંથી કોતરાવેલા બનાવેલા છે એટલે અમુક રાજાને એવા હોય કે આપડે અલગ અલગ પથ્થરમાં જોવા મળે કે થોડાક થોડાક ટુકડામાં જોવા મળે પણ જો અશોક એક અશોકના અશોક રાજા છે ને એનો તો હંમેશા એક મોટો પથ્થર હોય અને એમાં જ એ લખે લખ ખાણેના જોવા મળેલા છે. અને એમાં પણ એ પથ્થરમાં કોતરાવેલ બનાવેલા આવે અને એ સ્તંભ સ્થંભ છે ને પોલીસ હજુ પણ ચમકે છે એમ ચમુકવાડુ પોલીસ છે તો એના સમયમાં છે ને એ ફાહયાન આવ્યા હતા. તેમના પુસ્તકમાં છે ને અશોકના છ સ્તંભલેખો જોવા મળે અને યુ એન સાંગના હે ને પંદર સ્ભલેકો નો ઉલ્લેખ એ જેમ કે આપડે ભારતમાં પેલા તો કેવું હતું રાજાના સમયમાં ચીની મુસાફરો આવતા પછી અમુક રાજદૂતો આવતા એવી જ રીતે હે ને ફાઈયાની આવેલા હતા એટલે એમાં પણ અશોકના માહિતી જોવા મળે છે અને હયુ એન શાંગ માં પણ અશોકની માહિતી જોવા મળે છે અને એ પણ એવું છે કે દી સ્તંભલેખ છે તને કઈ માહિતી છે બીજી કઈ તો મને થોડી ઘણી કે
હા એમની તો મારી પાસે માહિતી તો છે કેમ કે અ અશોક છે એ તે ધર્મ શહાસક તરીકે પણ જાણીતા હતા અને ભારતનું રાષ્ટ્રીય ચિહ્ન છે તે સારનાથ ના અશોક સ્તંભમાં ચિહ્ન લેવામાં આવ્યું છે જે સિંહના મુખ પરથી લેવામાં આવ્યું હતું ભારતનું રાષ્ટ્રીય ધ્વજનું ચોવીસ સારાવાર આશોક ચક્ર પણ તેના નામ પર થીજ ઓળખાય છે અને ખાસ કરીને જો આપડે વાત કરીએ તો એ એ છે કે પ્રજાના કલ્યાણ માટે પણ તેમને ઘણા બધા કાર્ય કર્યા હતા જેમ કે છે ને રસ્તા બનાયા હતા અને ઘણા બધા રસ્તાની બાજુએ હેને વૃક્ષો પણ વાવ્યા હતા. અને એ સમયમાં એમે કુવા અને તળાવો પણ બનાવ્યા હતા. અને મનુષ્યને પશુઓ માટે સાર સારવારની વ્યવસ્થા કરી હતી અને મુસાફરો માટે હેને આરામગૃહની પણ વ્યવસ્થા કરી હતી. અ મને તો છે ને આટલી એમની ખબર છે. અને એનથી ના વધારે તો ઈ ખબર હતી. કે જયારે છે ને તેમને અશોકે બૌદ્ધ ધર્મ સ્વીકાર્યો ત્યારે તેમને દયા, અહિંસા, સત્યા અને કરુણા નો સંદેશ આપ્યો હતો. ને તેમના પુત્ર છે ને મહેન્દ્ર અને પુત્રી અ સંગમિત્રા ને શ્રીલંકા એ બૌદ્ધ ધર્મ ના પ્રચાર માટે મોકલ્યા હતા. તા અને અશોક નો મુખ્ય ધર્મ છે એ બધા ધર્મ નો આદર કરવાનું. ને માતા-પિતા અને ગુરુને સન્માન કરવાનો હતો. ગરીબી અને દુખી લોકો ને છે ને, મદદ કરવાનું હતું. અને પ્રાણીઓ પ્રત્યે દયા રાખવાનો ભાવ હતો. અને છે ને સત્યને, અહિંસા નું પાલન કરવાનું હતું. અને એની સાથે સાથે છે ને, ઓર એ પ્રજા ના કલ્યાણ માટે અનેક યોજ જનાઓ શરૂ કરી હતી, અને સમગ્ર રાજ્યમાં શિલા લેખકો કો તરાવ્યા હતા, અને તેઓ ભારતના સૌથી મહાન શાસકોમાંના એક મહાન શાસક પણ ગણવામાં આવે છે. અને એ સમયમાં છે ને, સમ્રાટ અશોક છે ઇ. અ ઈસવીસન પૂર્વ બસો એકસઠ માટે એમને હે ને, કલિંગ પણ વિસય પણ મેળવ્યો હતો. ને આ યુદ્ધ ની મોટી સંખ્યા ના લોકો માર્યા ગયા, અને ઘાયલ થયા, અથવા યુદ્ધમાં છે ને ભયંકર પરિણામ જોઈને અશોક ને ખુબ પસ્તાવો થયો. અને ત્યારબાદ છે ને, તેમને પુરું યુદ્ધ અને હિંસા ને ત્યાગ કરીને, બૌદ્ધ ધર્મ સ્વીકારાર્યો હતો, ને ને અ, બસ મારી પાસે તો આટલી જ માહિતી છે, તેમની.
હા, અને એ પણ છે કે, ત્યાં અશોક ના સમયમાં જેમ તમે કીધું સારનાથ નો સ્તંભ આવેલો છે. તો ઈ સ્તભ માં છે ને ઈ ચાર સિંહ ની આકૃતિ આવેલી છે, ને એમાં છે ને. આજુબાજુ એમાં અ ઈ સ્તભમાં હે ને ચારસિહ ની આકૃતિ છે, અને તેની પર એક પીઠિકા હૈ, ઈ બુદ્ધ તા કાળની છે. જેના પર છે ને, સિંહ, હાથી, ઘોડો, વૃષભની આકૃતિઓ જોવા મળે છે. અને ઈ છે ને, અલગ અલગ ઉપદેશ આપે છે, જેમ કે ધર્મચક્ર છે ને, તેમાં તે જેમાં હાથીને, ગૌતમ બુદ્ધ નું માતા, માતાના ગર્ભમાં આગમન. એવું દર્શાવે છે, અને ઘોડા ને ગૌતમ બુદ્ધ નો ગૃહ ત્યાગ. અને બીજું વૃષભ નેજ છે ને, બુધ ની રાશિ વૃસિબ, વૃષભ રાશિ છે. અને સિંહને છે ને, બુદ્ધ ના સાક્યકુળ નું પ્રતિક માનવામાં આવે છે, કેમ કે બુદ્ધ ક ભગવાન હતા ને તે શાક્યકુના હતા, એટલે ઈ રીતે છે ને આજ ચાર જે દર્શાવવામાં આવવા છે ને, એટલે ઈ સ્તંભ ઉપર તો ઈ આ આનું પ્રતિક છે, અને ઈ ધર્મચક્ર ને છે ને. ભારતનો ધ્વજમાં અશોક ચક્ર તરીકે પણ લેવામાં આવ્યું, એ એ એના માટે છે ને સિંહની આકૃતિને છે ને છ છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો પચાસના રોજ, ભારતના રાષ્ટ્રીય પ્રતિક તરીકે એને સ્વીકારવામાં આવ્યું હતું. અને એમાં એક મહત્વની બાબત એ છે, કે રૂમમય દે કમ્પલેક છે ને, ઈ પર લખાણ દેવી દેવતા ન પ્રિય અશોક પ્રિય દર્શકી તરીકે એને દીક્ષા લીધી હતી. એટલે એને વીસ વર્ષ પછી છે ને આ સ્થાન પર ત્યાં આવ્યા હતા અશોક અને જ્યાં છે ને બૌદ્ધ શાક્યમુુનિએ જન્મ લીધો હતો અને આ સ્થળે વિનયપૂર્વક પ્રાર્થના કરીને પ્રશતર સ્તંભનું નિર્માણ કરાવ્યું હતું. એટલે ભગવાનમાં ભગવાનની છે ને એને જન્મભૂમિ હોવાથી અ અશોક છે ને લુંબિનીમાં ગામને કરમુક્ત કરી દીધું તું. અને અન્ન અને ઉત્પાદનનો આઠમો ભાગ આપવાનું તેને નક્કી કર્યું હતું. અને તે મુજબ એવું છે કે, અશોકનો શિલાલેખ જેટલા છે ને એટલે અશોકના શિલાલેખ તો કોણ એમાં તેત્રીસ શિલાલેખો છે. અને તેમાં છે ને ચૌદ મુખ્ય લેખો અને સાત સ્તંભલેખો અને બે કલિંગના શિલાલેખો અગત્યના છે. પછી એમાં જેમ કે ક આપડે બૌદ્ધ ધર્મ તેને અપનાવ્યું તો ને એટલે એના આ સ્તૂપ અશો કે છે ને સ્ત્રુપ બનાવવાની શરૂઆત કયરી હતી. અને ઈ સ્ત્રૂપમાં છે ને એને પોતાની અ એમાં સ્ત્રૂપ એટલે એમ કે અંડાકારનું હોય આખું એટલે સ્તૂપની રચનાનું પારંભરિક સ્તૂપો ઈ ઘર મા ટીના તેમજ કદમાં નાની પરંતુ પાકી ઈટોથી તૈયાર કરવામાં આવે. તમને જેમ કે એને સ્રૂપમાં છે ને હર્મિકા આવે એ શ્રુપના અંડાકાર ભાગની ટોચની ચારે બાજુ એ આવેલી હોય એને જેમ કે રેલિંગ કેવાય એટલે એને હર્મિકા કેહેવાય તો તે સમગ્ર સ્તૂપને આવરી લઈએ. અને અંડાકાર હોય તો અંડાકાર એટલે કે સ્તૂપના અર્ધ ગોળાકાર ભાગને અંડ કહેવામાં આવે. જે સ્ત્રૂપનો છે ને સૌથી મોટો ભાગ હોય પછી એક સ્ત્રૂપમાં છે ને મે ઘી હોય ઈ હેને ચારે બાજુ એ અને રચેલા રચાયેલા હોય, એ ગોળાકાર તરીકેે હોય એ રસ્તા હોય, ઈ સાથેની વાટ તરીકે મેઘી તરીકે એને ઓળખવામાં આવે તેનો ઉપયોગ છે ને સ્ત્રૂપની આસ પડ પ્રદક્ષિણા કરવા માટે થાય છે. અને એમાં જોઈએ તો એમાં પ્રદક્ષિના પથ પણ ત્યાં આવેલા હોય. જેમ કે મંદિર અથવા એની પૂજાના સ્થળો હોય ઈ ગોળાકારના રસ્તા હેને પ્રદક્ષિણા પથ કહેવામાં આવે. તે હંમેશા પવિત્ર અને જમણી બાજુ રહેેતા હોય અને આ સ્થળને એને પ્રદક્ષિણા તરીકે ઓળખવામાં આવે
હા એ વાત તો તમારી
સ્તંભવાની માહિતી હે કે આવી રીતે હોય
હા એ વાત તો એ વાત તો તમારી એકદમ સાચી છે. પરંતુ છે ને હું તમારા ઘરે આવું અને આપડે શાંતિથી છે ને આ પર ચર્ચા કરીશું ઠીક છે અત્યારે થોડુંક મારે કામ છે.
હા આવજો.
હા બાય.